હા કો
હા કટ થઈ ગયો હ છે એવું લાગે છે ને થ
હા હા હા
એટલે પાણી નો બચાવ કરવો બહુ જ જરૂરી છે. પાણી નો બચ કરવો બહુ જરૂરી છે. કેમ કે અહ ઉન નાળામાં છે ને સૌથી વધારે પાણી પાણી વાપરો તો લંબાવવાને અહ બહુ શક્યતા વધી જાય પાણી માટે હેરાન થાય છે. બહું બધી જગ્યાએ
હલો.
હાલો. અવાજ નથી આવતો સરખો, હલો.
હા હવે આવે છે?
હા હવે આવે છે, હા આવે.
હા, હા, હા. હલો?
હા હવે આવ્યો અવાજ બોલો.
હા એટલે, હેલો, અવાજ આવે છ?
હલો? હા આવે છે, આવે છે, સરસ આવે છે.
એટલે શું છે કે પાણીને જેટલું જરૂર હોય એટલું જ આપણે વાપરીએ, તો કે આપણે પાણી તકલીફ ન પડે. આ વખતે તો ગવર્મેન્ટે મતલબ આપણું જે લોકલ સરકાર છે ઈ લોકોએ તો પાણી નું અમારે બહું વીસ ત્રીસ ટકા પાણી નું કટ કર નાયખું છે. તો જયારે પાણીની જરૂરિયાત હોય આપડે, જયારે કામનો સમય હોય ત્યારે જ તે પાણી નો આવતું હોય એટલે ગમે ત્યારે પાણી આવે ત્યારે ગમે ત્યારે તમારું ઘરનું રૂટન કામ છે એ બધું થાય તો એ થોડીક તકલીફ પડે આપણને અને આપણને શું છે આખો દિવસ પાણી વાપરવાની ટેવું પડી ગયું હોય તો પછી પાણી આવતું ન હોય તો પાણી વગરના બધા જ કામ અટકી જાય છે જારે પાણી આવતું હોય ત્યારે આપણનેની કદર કિંમત નથી થતી પણ જ્યારે પાણી વયું જાય ત્યારે એમ થાય છે કેવો કરતા તો પાણી આવતું હોય તો સારું એમ એવું લાગે છે આપણને
હા બરાબર છે ને છે ને અમારે તો ત્યાં છે ને અ આપડે આરો હોય ને ફિલ્ટર એનું જે વેસ્ટ પાણી હોય ને એની બોટલો ને ડોલો ભરી રાખે અને પછી ઈ જાડવામાં નાખે અને હવે તો બધા એવું શીખ્યા છે પાણીનુંું આજે તમે કીધું એમ કે કાપ અમારે બે દિવસે કાપ છે પાણી ન બે દિવસે પાણી આવે એક દિવસે કાપ આવે એટલે જે પાણી એસી નું પાણી હોય ને એ ડોલમાં ભરી રાખે અને ઈ ફરતા જાડવાને આપી દે છે
હમ હમમ હા હા આવે છે અવાજ
આવે છે તે બધા જાડવાને અમારે નાખે છે પાણી એ રીતે હવે પાણી નો બચાવ કરતા અમે થોડોક થોડોક શીખ્યા છીએ અમારે અહિયાં બી પાણીના કાપ આવી ગયા છે વ વરસાદ હજી આવ્યો નથી એટલે પાણી નું મહત્વ તો હવે સમજાય છે ખાસ કરીને એમ
માણસ ને જો પાણી ની તકલીફ પડે પા માણસને જો પાણી માટે તકલીફ પડતી હોય તો પશુ પક્ષીઓ છે ઈ લોકોને તો કેટલી પડતી હશે એક, તો આટલી બધી ગરમી હોય, અને પાણી ક્યા મળત તુ ન હોય, બોટલથી લેવું પડતું હોય, પાણી તો પશુ પક્ષીનેું પડે ઘણા માણસો, તો એવું કરે છે. પાણી, થોડુંવાનું એટલે પાણી ભરીને કેમ કે ગરમીમા વાર ગરમી લાગે છે, અને પાણીની જરૂર છે. કે પક્ષીઓને પણ તરસ લાગે છે, એને પણ પાણીની જરૂર છે. ચરીમાંતા કુતરાો હોય, એ પાણીની જરૂર પડે છે.
અને તળાવો સુકાવા માંડ્યા છે, અત્યારે બધા અને નદી ઓમા પાણી નથી. એટલે હલો આવે છે, અવાજ હા એટલે નદી તળાવ સુકાવા મંડિયા હજી સુધી વરસાદ છે નહી એટલે પાણીનુ આ વર્ષે બહ ખરાબ પરિસ્થિતિ ઉપસ્થિત થવાની છે, જો આપણેે પાણીનોો બચાવ નહી, કરીએ ને તો એટલે નાનુ, નાનુ બી એક ગ્લા જેટલું, પાણી હોય, ને જોઈએ એટલું જ પીવાનું જોઈએ એટલું જ વાપ પરવાનુ બધું, અત્યારે બધાને શીખવાડે છે, કે ભાઈ પાણી બચાવવું પશુઓને પાણી, આપો એના માટે ટાંકી ભરી રાખો નાની, નાની તમારા ઘર આગળ છે, ક્યાંય તો ઈ, લોકો મૂ ગાબુલ પક્ષીઓ છે, એ પાણી પીતા જાય એમ પણ વધારે, તમે પાણી ઢોળો. નહી કારણ, કે છે. ચોવીસ, કલાક પાણી આવી વાસણમાં અને કપડામાં ધૂમ પાણી વાપરે છે, નળ ખાલી ચાલુ મૂકીને જતા રહી. પણ જયારે, પાણીની એવી વિકટ પરિસ્થિતિ આવે છે, ત્યારે બહુ તકલીફ પડે છે શું કેવું છે, તમારું આગળ
તો એમ નથી, વિચારતા કે આટલું પાણી આપણું વેસ્ટ થાય છે, જો એ નળ બંધ કરીને પોતાના પેલા કપડા સાબુ લગાડી, દે વ્યવસ્થિત પછી અ્યા, હ વિચાર યારે જવાનું તમારું સારું ચોખ્ખું પાણી છે, એ તમાર
હાલો
હલો.
હલોો, હા હવે આવ્યો વાત હલો અવાજ, અવાજ વયો જાય છે.
અવાજ અંદરથી અવયયો હા.
હ આવાજ આપ છે. હલો.
એ, છે.
અવાજ આવે છે હલો